હલો..
હલો..
હા આજે આપડે દિવાળી તહેવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે.. તમે જાણવા માટે તૈયાર છો કે દિવાળી તહેવારમાં શું શું આપણેે કહીએ..
હં હું તૈયાર છું દિવાળી પર જાણવા માટે મને ખૂબ આનંદ થશે..
હા તો ચાલો આપડે જે વાત શરૂ કરીએ.. આપણે વર્ષ દરમિયાન અનેક ધાર્મિક સામાજિક અને.. રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરીએ છીએ.. દિવાળી આપણા માટે સૌથી અને મોટામાં મોટો તહેવાર.. તરીકે ગણવામાં આવે છે.. તે તહેવારોમાં ખુબ નાના બાળકો.. નાના બાળકો પછી કંપનીમાં કામ કરતા.. એમ્પ્લોય તેમને બધાને રજા મળે છે તે સમયે..
હા દિવાળી ખૂબ મજાનો તહેવાર છે.. દિવાળી આસો મહિનામાં આવે છે.. આસો માસ શર થતા લોકો દિવાળી ની તૈયારી કરવા લાગે છે.. લોકો તેમના ઘરોની સાફ સફાઈ કરે છે.. રંગોળી બનાવે છે ઘરની બહાર આંગણામાં.. દિવાળી ના દિવસોમાં દુકાનો અને.. મકાનો પર રોશની કરવામાં આવે છે એટલે લાઇટિંગ કરવામાં આવે છે.. કો નવા નવા કપડાા.. કપડાંઓ પહેરે છે ફટાકડા મીઠાઈ વગેરેની ખરીદી કરવા માટે.. બજારમાં ઉમટી પડે છે..
દિવાળી ના તહેવાર પાંચ દિવસનો છે.. તેમાં મુખ્યત્વે ધનતેરસ કાળી ચૌદસ દિવાળ.. દિવાળી બેસતું વર્ષ અને છેલ્લા દિવસ.. દિવસે વેપારીઓ.. ચોપડાનુંું પૂજન અને લક્ષ્મીજીની પૂજા કરે છે.. કારાતક સુુ એકમ ના દિવસે નવું વર્ષ શરૂુ થાય છે.. લોકો દેવ મંદિરે દર્શન કરવા જાય છે.. મિત્રો અને સગાવાળાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.. અને નાના બાળકો.. જયારે મોટા વ્યક્તિઓને મળે છે ત્યારે તેમની સાથે તેમને પગે પડે છે અને.. સાલ મુબારક તરીકે કહેવામાં આવે છે.. એ ખુબ પ્રાચીન સમયથી.. ચાલતી આવેલી પરંપરા છે જેને અત્યારે પણ.. આ રીતે તહેવાર ને ઉજવવામાં આવે છે..
હા સમાજના બધા લોકો એક સાથે મળીને આ તહેવાર.. ઉજવે છે ધૂમધામથી ઉજવે છે સ્ત્રીઓ ઘરના.. આંગણામાં ઘી તેલ ના દીવા પ્રગટાવે છે.. નવા વસ્ત્ર પીને ફટાકડા ફરીડીને દિવાળી નો તહેવાર ઉજવે છે..
હા.. દિવાળીમાં તમારા બાજુ દિવાળી કેવી રીતે ઉજવવામાં આવે છે..
હા અમારા બાજુ લોકો ઘરોમાં સારા સારા નાસ્તા બનાવે છે જેમ કે.. ગાંઠિયા કરખરિયા કુકરા ચીવડો વગેરે બનાવે છે.. અગિયારસ ના દિવસથી રંગોળીઓ પૂરે છે.. રોજ મમ્મી પપ્પા સાથે શોપિંગ કરવા જાય છે ફટાકડા ફોડીએ છે.. બેસતા વર્ષના દિવસે આજુબાજુમાં રહેતા લોકોને મળવા જઈએ છીએ.. મીઠાઈઓ આપીએ છીએ એકબીજાને
હા, તમે જેમ કહ્યું. અમારે ત્યાં પણ આવી રીતે જ ઉજવામાં આવે છે. અમારે ત્યાં નાના બાળકોને સ રાતના આઠ વાગ્યે થી ફટાકડા સ ફોડવાનું શરૂ કરે છે. તે રાતના બાર વાગ્યા સુધી. તેના પાછળ એક મોટી પરંપરા રહેલી છે. જયારે રામ ભગવાનને ચૌદ વર્ષનો વનવાસ કરવા મળ્યો હતો. ત્યારે આ પરંપરા તે તેમને ચૌદ વરષ પૂર્ણ કરીને જયારે અયોધ્યામાં આવ્યા હતા ત્યારે તેમનું સ્વાગત કરવા લોકો ખૂબ ઉમડી પડ્યા હતા. અને ત્યારે ના સમયથી આ પરંપરા ચાલતી આવેલી છે. જય્યારે રામ ભગવાન અને સીતા માતા અયોધ્યામાં આવે છે ત્યારે ગામવાસી લોકો ખુબ ઉત્સાહ જોવા મળે છે. અને તે તેમને આ આમ આ દિવાળી નામ આપવામાં આવ્યું છે.
હા, તે દિવાળી ના દિવસે દિવાળીમાં લોકો બઉ ખૂબ આનંદમાં હોય છે. બધા પોતાના આ જે મુશ્કેલીઓ છે ભૂલીને સાથે મળીને બધી તહેવાર ઉજવે છે સાથે મળીને એકબીજાના ઘરે જાય છે એકબીજા સા તે મળે છે. એમના દુઃખ સુખની જીવનની વાતો કરે છે.
હા, દિવાળી નો તહેવાર બધામાં હોતો નથી. અ ગરીબ વ્યક્તિઓ માટે ખુબ દિવાળી ન તહેવાર ખુબ બહ મુશ્કેલી છે. કારણ કે આપડે જોયું હોય છે કે આપડી જે દિવાળી માં દીવા પ્રગટાવીયે છીએ. તે દીવા બનાવતા બનાવનાર વ્યક્તિઓ ન તે સમયે તેમને કામ કરવું પડે છે. તેથી આપણે આપડા ઘરે ડીવા લાવીએ છે અને એ ડીવાને પ્રગટાવીએે છે. પરંતુ આજના સમયે જોવા મળ્યું છે કે અ ડીવા પણ અ ડિજિટલ લાાઈટિંગ વારા થઈ ગયા છે. એટલે વ્યક્તિ એમ વિચારે છે કે આપડે એક વાર પૈસા ખર્ચીને લાાઈટ વારા દીવા લઈ આવીએ તો આપડે તેમાં દીવામાં તેલ નાખવું ના પડે. કેથી અ તેમના માટે ખુબ મુશ્કેલી ભરી વાત થઈ ગેઈ. અને બીજું એક છે કે દિવાળીમાં આપડે ખૂબ ફટાકડા ન ફોડવા જોઈએ જેથી આપણે વાતાવરણ પ્રડુષણ થાય છે. ખુબ બધું ફટાકડા ફોડવાથીયે પ ધુમાડો ખુબ નીકળે છે. અને વાતાવરણ એના કારણે બ ખુબ પ્રડુષિત થાય છે. તેથી આપણે ઈકો ફ્રેન્ડલી ફટાકડાનું આગળ જ ભવિષ્યમાં આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ તેની સંશોધન કરવું જોઈએ.
હા, તમે કીધું એમ કે અત્યારના જમાનામાં તે ગરીબોના માટે દિવાળીન તહેવાર ક સારો ની હોય શકે તો આપડે એમની પાસેથી દીવાઓ લઈને એમને મદદ કરવી જોઈએ. એમને પૈસાની રાહત થાય તેવું કરવું જોઈએ. એટલે ઓનલાઈન શોપિંગ ની કરવી જોઈએ. નેચરલ લઈ છે, તેને તેની પાસેથી પૈસા આપીને આપડે યુવાઓને બધો સામાન રંગોળીનો સામાન લેવો જોઈએ. તો એ લોકોને પણ પૈસા મળે તો એ લોકો ના બાળકો પણ દિવાળી સારી રીતે ઉજવી શકે. એમને ફટાકડાનું કીધું એમ તે પ્રમાણે ફટાકડા અ ઓછા ફોડવા જોઈએ એની જગ્યાએ કોઈ. બે અલગ તહેવાર પણ કરવા જોઈએ. એ સમયમાં બધે સાથે મળીને યુવાઓ અટાવવા જોઈને એવું કરવો જોઈએ તો સારું રહે.
હા તમે જેમ વાત કરી દિવાળી ના તહેવાર બધા જ વ્યક્તિઓ જે વ્યક્તિ કામના માટે ઘરથી દૂર ગયા હોય તે પણ એ સમયે પાંચ દિવસની રજા મળી હોય તો ઘરે આવે છે. અને અ સાથે બધા ફેમિલી મેમ્બર સાથે ભેગા મળીને તે તહેવાર ઉજવે છે અને આ તહેવારોમાં ઘરમાં અલગ અલગ વસ્તુઓ બનાવે છે જેમ છે ચકરી ગાઠિયા ઘૂઘરા અને અનેક પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. અને નાના બાળકોને પણ ખુબ મજા આવે છે અને મોટા લોકોને પણ અને દિવાળીમાં દિવાળીનો તહેવાર પતે તેના બીજા દિવસે ભાઈબીજ તરીકે ઓળખવામાં છે આ દિવસે અ ભાઈ તેમની બહેનના ઘરે જાય છે અને અ ભોજન સારું સારું એવું ભોજન લે છે અને આ તહેવાર ને પણ એનું નામ આપાયેલું છે ભાઈબીજ
હા તમે કહ્યું એમ ભાઈબીજ મનાવવામાં આવે છે. એ દિવસે ભાઈ બહેન ના ઘરે આવે છે તો બહેનને ખુબ આનંદ થાય છે. બેન ખૂબ ખૂબ ભાવથી પેલા ભાઈને જમાડે છે. નવું નવું વાનગી બધી બનાવે છે જે ભાઈ ને ગમતી હોય ઈ દિવસે ત્યાં ઘણા દિવસો પછી ભાઈ બહેનને મળે છે.
હા દિવાળી નો તહેવાર પણ મને એક હજુ વાત કરવી છે કે દિવાળી ના તહેવારમાં આજના સમયમાં જોવા મળ્યું છે કે આ દિવાળી ને ખાલી ફક્ત તહેવાર તરીકે જ ઉજવામાં આવે છે. અત્યારના સમયના બાળકોને આ જે રામ ભગવાનની જે વાર્તા છે તે ખબર જ નથી કે આપણે દિવાળી શા માટે ઉજવીએ છીએ. દિવાળી ઉજવવા પાછળ આપણે આપણા બાળકોને શીખવવું જોઈએ. કે દિવાળી ના તહેવાર ખાલી માત્ર તહેવાર જ નથી. પણ તેના પાછળ પણ એક મોટી કહાની રહેલી છે એ એ વાર્તા આપણેે તેમને સમજાવી જોઈ અને આ તેમને આ વાર્તા ખબર પડે તેથી તેનું અસલી મહત્ત્વ તેને ખબર પડે કે આના પાછળ આ આ વાર્તા રહી છે તો આપણેે આપણા બાળકોને સમજાવવું જોઈએ કે દિવાળી નથ તહેવાર ફક્ત તહેવાર નથી પરંતુ એના પાછળ પણ ચાલતી આવેલી પરંપરા છે.
હા તમે કહ્યું એ પ્રમાણે બાળકોને સમજાવવું જોઈએ તો એ નાટક ના સ્વરૂપે આપણે એમની સામે લાવું જોઈએ તો એમને વધારે સમજ અત્યારના જમાનામાં અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે બાળકોને શીખ શિક્ષણ પૂરતું જ્ઞાન ની હોવું જોઈએ બધું પૂરતું જ્ઞાન હોવું જોઈએ એટલે એમને જોયેલ વસ્તુ વધારે ધ્યાનમાં રાખી છે. બાકી વાંચેલી વસ્તુ એમને વધારે સમજ આવતી નથી એટલે નાટક ના રૂપમાં એ લોકોને સમજાવવું જોઈએ તો એમને સમજ પડી શકે
હા તમે જેમ કહ્યું કે અત્યારના સમયે શિક્ષણમાં ફક્ત ગોખણ પ્રત્ય જ્ઞાન શીખવામાં આવે છે. તેમને અસલી જે કહાની વાર્તા પછાડી જે શું ઉપદેશયો છે તે જાણવા નથી મળતું તેથી આપણે આપડો પ્રયત્ન કરીએ અને શિક્ષણ ક્ષેત્રે પણ આપણું અ તેની સમજ લાવીએ અને આ દિવાળીને અનેક પ્રકારના તહેવારો છે તેનો મેન તો શું છે તે સમજાવીએ આપણા બાળકોને. તો તમારી સાથે મને આજે આ દિવાળી પર વાત કરી તેના પર મને ખુબ જાણવા મળ્યું અને ખુબ શીખવા મળ્યું
હા મને પણ